હલો.
શું કરો મયુરભાઈ કેમ છો.
આજ તો કન્ડિસન છે
કેમ બઉ વધારે કામ થઇ ગયું આજે ઓફિસે
લોડ વધી જયો ખા થોડક વધારે લાગી ગાયો હ
અચ્છા પેલા તમે લ પ્રોજેક્ટ નું કેહેતા હતા પ્રોજેક્ટ હશે ને કરવાનો.
હા પ્રોજેક્ટમાં વર્ક કરવો પડે ને પ આઠ આઠ નવ નવ કલાક એમાં જ ધ્યાન દેવું પડે.
હ હા. તમારે બઉુ લોચા વાળું મારે એક બિઝનેસમાં છે એજ રીતનું. મારે થોડુંક અલગ રહે. નું હોય કે મારે ચોવીસ કલાક હોય. પણ આટલું લોડ ન હોય એમ.
અમારે હાફ ડ્યુટી લાગે પણ આ પ્રોજેક્ટમાં અત્યારે સમય પ્રમાણે પૂરો કરવો પડે ને અમારે.
હા એ છે. શુ ચાલે બીજું કઈ પ્લેન છે હમણાં ક્યાંય ફરવા જવાનું.
બમણાં ફરવાનો પ્લાન તો હતો વરસાદ થાય તો થાય ને
વરસાદ થઈ ગયો વરસાદમાં અચ્છા વરસાદ થાય તો વરસાદ માં ફરી શકાય એવી જગ્યા જાવ
એટલે વરસાદ માં ફરી શકાય એવી જગ્યા જવાનું છે પણ વરસાદની રાહ જોઈએ હવે
અચ્છા એવું કેશો તમે
હમ.
હમ. પેલું વાર જવા જેવું છે વરસાદ થાય તો જટાશંકરે
જવાનું છે આપડણે ડુંગર જવાનું છે મોનસૂનની મજા માણવાની છે જંગલ બંગલ સહિત તો હવે બધો વરસાદ માંથી ડિપેન્ડ છે ને યાર
હમ તમારે તો રજાનો પણ લો ચો હશે ને રજા મળે ના મળે
એટલે જ ને અત્યારે તો પ્રોસેેક્ટ સારું છે એટલે સારું વરસાદ નથી એટલે કઈ ટ્રીપ નો પ્લાન નથી
હા.
વરસાદ થાય તો ટ્રીપ નો પ્લાન કરીએ એક બે દિવસ રજા લઈને
હા હા સરસ સરસ કરો કઈ પ્લેન કરો તો અમને પણ કોલ કરો તો અમે પણ આવશું.
અરે હોય કરવાનું હોય ને ભાઈ.
સારું કોલ કરજો તો એનો.
હા હા એ તો કોલ કરવો છે ને.
શું ચાલે બીજું
બસ જો અત્યારે આરામ છે. ને હવે જાવાનું છે લગભગ અત્યારે પ્રોગ્રામ થશે બે કલાકમાં અહ્યા અમારા બાજુ એરિયામા તો કદાચ ત્યાં. એ સવારે આઠ વાગે હતો એ સે ડાયરો. ફ્રી માં શે પ્રોગ્રામ.
અચ્છા.
ડાયરામાં જવાનો વિચાર છે. જોવ કેવું છે કેવુંક નથી.
એ ઓછા.
દિવસે તો સમયના મળે આવું કોઈ
હમ્મ સારું તો જઈ અવાય બીજું શું ફેમિલી જોડે જઈ અવાય.
આ જશે ને હું હવે જાય તો જાય બાકી આરામથી હોઈ જાય.
હમ્મ થાકી ગયા લાગો આજ.
હા આજે થોડોક લોડ વધારે એટલે યાર થાકી જાય છે તમે શું કરો છો?
કાઈ નહી બસ તેજ બિઝનેસ નું છે બધું ચાલુ છે બહુ બિઝી હમણાં તો એટલે જ કોલ પણ નતો કરી શકતો હમણાં.
પોતે જવાનો.
એજ બિઝનેસમાં બહુ હમણાં મંદી ચાલુ છે આપણું ઈન્ડિયાનું પોલિટિક્સ ના કારણે એ તો ખબર જ હશે.
હા. વોર ને બધું ઇનવોલ થાય ને.
હા એજ ને બધી વસ્તુ ફેક્ટર છે એમ રેસ્ટોરન્ટ બિઝનેસમાં તો બહુ મોટું હવે આ વોર ચાલુ થઇ ગઈ વર્લ્ડમાં, અને એલ પી જી મોઘા થઇ ગયા આપ
હા.
હમ્મ તો બસ એના કારણે એલ પી જી ના સિલિન્ડર મળતા નથી એ એક ઈસ્યુ છે અત્યારે તો અમારા.
જીનુદ્રી યર.
હમમ કોવિડ વખતે પણ આવું જ. તો કોવિડ વખતે બહુ મોટું નુકસાન આયવુ તું એમ.
થઈ ગઈ તી ને બરા દિવસ.
હા એજ ને રેસ્ટોરન્ટ બંધ જ હતા, હ અ થોડું ઘણું પછી ચાલુ થયું તો એ પણ કોઈ આવતું નહીં રેસ્ટોરન્ટ
હા એ પણ ના આવે ને કે પછી પાછો ઈન્સટન્ટ લાગી ગયો હોય તો પાછો શેપ.
હમ્મ.
એના લીધે ઈ લોકો ડરના કારણે ના આવે.
હમ્મ, રાઈટ રાઈટ. બસ, એવું જ હાલે બિઝનેસમાં. હમણાં મારા એક ફ્રેન્ડને એ સોની છે. એટલે એને જ્વેલરીની શોપ છે. મોદીજી એ એલાન કરી દીધું કે સોનું કોઈ ખરીદતા નઈ. હવે એને બઉ મોટો લસમાં ચાલે છે ઈ બિચારો.
હા, અત્યારે ગોલ્ડ ખરીદવાની ને વેસવાનીને મનાઈ કરીસ ને મોદીજીએ.
હા, એજ ને.
તો એમાં તો એનો મોટો લોસ હોય, ને ગોલ્ડ બાબતમાં તો બો મોટો લોસ, કેમ કે એનો ભાવ તો હાઈ લેવલ હતો ને અત્યારે ડાઉન થઈ ગયો.
હમ્મ. એજ ને. કોઈ ખરીદતું જ નથી ગોલ્ડ. હમ્મ.
લગન વાળાન બધા સગાઈ વાળા ને ગોલ્ડ ખરીદી કરે પણ અત્યારે તો એ લોકોય નથી કરતા એટલે મંદી સાવ આવી ગઈ ને ગોલ્ડ માં તો.
હમ્મ. બહ મંદીનું માર ર્કેટમાં મંદી છે જ બધે જ માર્કેટ મા મંદી છે અત્યારે.
સુરત સાઈડે ચાલતે હિરામા મંદિર ચાલે.
શેની મંદિર ચાલે?
હીરા હીરા ગોલ્ડ ડાયમંડ ડાયમંડ.
સ્ને હ હ.
સુરત તો આખુ ડાયમંડ સિટી.
હા એજ.
આખા સિટીમાં મંદી ચાલુ છે.
હમ તમે અત્યારે કઈ જગ્યાએ છો? પ્રોપર?
અત્યારે પ્રોપર હું જુનાગઢ સીટીમાં છું ત્યાં વર્ગ ચાલુ છે ને
અચ્છા એવું. અને ત્યાં શું રેન્ટ ઉપર રેતા હશો.
હા રેન્ટ ઉપર જ રેવું પડે ને ભાઈ.
સારું મારું પ્લેન છે હમણા જુનાગઢ આવવાનો થોડોક વરસાદ થઇ જાય તો જટાશંકર એને જવું છે.
અમારો ફ્લેટ છે વરસાદ થાય તો
હમ. વરસાદ પડે એટલે હું કોલ કરીશ. તમને તો આપડે કઈ કરશું આનું પણ પ્લાન.
હા કરશો કરશો હું જુનાગઢ જ છું ઓફિસ નું કામ નય તો આપડે જઈ આવશું.
હા એ તો એ રીતે જ પ્લેન કરશું તમે કઈક એકાદું ઓફ હોય ને પછી એકાદી રજા લઈજો એવી રીતના કઈક કરશું
હા એ તો સેટરડે સડે સટરડે હાફ ડૂટી ન સન્ડે રજા હોય ને.
હા.
એટલે આપડી પાહે દોઢ દિવસ આપડી ભાઈ હોય ને આખો.
હા
આપણે જુનાગઢ જઈ આવીશું દોઢ દિવસ આરામથી ફરી આવશું બધીમાં
શું કરે તમારા છોકરા રાહુલ શું કરે
મોબાઈલ લીધો તો આખો દિવસ ગેમ રમા ગરમ થાય ને હવે હું તો અહી બહાર એટલે નથી મુકતો મોબાઈલ
અચ્છા અત્યારે તો એ શું કોલેજ કરે ને
બિકમ રાખીશ સી એ બનવાનો વિસ વર્ષ થયાં હવે એના ઉપર ડિપેન્ડ કરે કે અઠવાડિયામાં એક વખત આટો મારવો કે નથી મારવો
એટલે તમારો દીકરો છે એટલું તો તમારી રિસ્પોન્સિબિલિટી હોય ને કે કેટલું ટાઈમ કોલેજ જાય છે કે નઈ જતો કે શું કરે
એ હવે હાથની બહાર વધજો છે
એવું છે
એ મોબાઈલ આવી જશે ને આપે લોકડાઉન ત હતો ને ઓનલાઈન ક્લાસ કરીને બધી મરી સાબની ભણવા
હા
ત્યાર નો તેર પછી આવ કેયા રે ક્યાર નથી તે અત્યારે ડાઉન છે મોબાઈલમાં
એવું છે તો શું ખટી બેટી
ના ના કેટી બેટી એવું કોઈ નથી શાર સસ્ટર તકલીફ થઈ ગયા આ વખતે લાસ્ટ ઈયર છે
સારું તો તો તો પછી શું હ કેટલી ન આવે એટલે ઘણું કોલેજ જાય ન જયસ કરરબડા
હા એટલે એટલે કોલસી એવી જગ્યા છે એટલે વાંધો ના આવે ને અમારી આજુબાજુના એરિયામાં જ છે
હા
એટલે લોડ નથી આવતા પી પ્રેશર નથી એના ઉપર અત્યારે તો
તાર તો એ કોલેજ એ એટલે શું એક્લમાં કરે છે એટલે કોલેજને જતો કે બંક મારે છે
ના ના બંક મારે છે એક્સ નામાં નથી
એવું છે મેં તો કીધું એસનલમાં છે તો હું તો ઓફર દેવાનો હતો કે મારે રેસ્ટોરન્ટમાં મોકલી દ હું કોમ્પ્યુટર ઉપર બેસાડી દઈશ બિલિંગ માટે
ના ના વરડી પૂરું થાય એટલે આપે એને શોપ બતી જ દેવાની છે ને
હા તો વાંધો નહીિ તમે વાત કરજો મને આપણે જગ્યા ખાલી રાખશું એના માટે બિલ્ડિંગની એક
હા તો આપડે એ એનાલે નો આનંદ લઈ લે આપડે તો લઈ લ તો જીવન નો આનંદ લઈ લે એટલે આપે એબ કરી દેશું
હમ આપડે બઉ જ કોલેજમાં આનંદ લેતો તો આનદ જ કરતા આપડે હ હમ તમે પણ એટલા બંક મારતો હું એટલા બંક મારતા
તો આપડે સિચ્યુએશન અનુકરણ હતા ને કે આપડે આ રીતે કરવાનું છે અત્યારે તોવે જનજી જનરેશન
હા એ જ આપડણે ભંક મારતા પણ આપણેે કામ પણ કરતા ઘરથી એમ કઈ સ્ટ્રેસ નહી આવતું એમ આપડા ખુદના ખર્ચાનું આપણેે કામ કરી લેતા છેલ્લે બાકી વેટરમાં કામ કરતા યાદ છે તમને
કે કેટરિંગ નું કરતા કેટરંગ કેટરેર્રનુંને એવુ
હા કેટર્સમાં જતા પછી પેલી સરોવર હોટેલ હતી ત્યાં આપણે વેટરમાં જતા લિઓમાં જતા એ બધું આપણે જેમ આપને પાર્ટ ટાઈમમાં મળતું એમ કરતાડે
અત્યારના લોકોને કહ તો હોય કેછી હોટલમાં કોણ જાય એક વેટર કોણ કરે
હમ એમને ન ખબર હોય ને શું છે પૈસાની કિંમત ને કેમ કમાય
કરીએ
હમ તમારે એને ક્યાંક લગાડવો તો જોઈએ કામ
બસ એમ એક વર્ષ ઈ પૂરું કરીદે રાહુલ એટલે રાહુલ ભાઈ ને પછી આપણે લગાડી જવાનું છે વર્ગ દિવસ પછી
એ પછી તો લાગી જ જશે આપડે કેમ કોલેજ ટાઈમે પણ જાતા બંક મારતા તો આપડે ક્યાંક ગોતી પણ લેતા ને કામ
ના તો એના મિત્ર મ થો એટલે રખડે એવું કોઈ નથી કે પૈસા પૈસા માગે ઘર માંથી એ પણ ત્યાંકથી એડજસ્ટ કરી જ લે અત્યારે તો
ક્યાંક થી એડજસ્ટ કરી લે તો થોડું ધ્યાન તો રાખજો ક્યાં ઇિગલ જગ્યા થી કઈ એડજસ્ટ નથી કરતો ને જોજો જરાક
ના ના ના ના એવું તો નથી કઈ મારા મારા નજર સામે આવું કઈ કીશો
બાકી તમારા રાહુલ જોડે મારી જે મીટિંગ થઈ હતી એમાંથી તો મને લાગ્યું જ કે ઈલિગલ સાઈડ જાય એવો છે થોડો
આપણે જોવુંશે જાણ કરશું ને મિત્ર મંડળ સર્કલમાં શું ચાલે છે
હમ મિત્ર મંડળમાં શું ચાલે એ જાણી લોયો ને એટલે તમારો છોકરો શું કરે કેમ કરે બધું જાણ મળી જાય
મિત્ર ને બધું કહેતા હોએ મિત્રો કે આવું ને આવું જો ન સક હાલે છે
સારું તો જોજો રાહુલ માં થોડુંક ધ્યાન એન્ડ ક પ્લેન બને તો કોલ કરજો મને
જો ગિરનાર સઈદ એટલે જુનાગઢ માં આપદે જાસૂસ
હા આપડે પૂરું ગિરનાર ફર પૂરું જુનાગઢ જ ફરવું છે આપડે આ વખતે તો આ સારું ચાલો બાઈ તો હાલો
હાને લાડ ફોન કરજો
સારું બાઈ.
બાય બાય.